હલો કઈ નઈ એવું કશું શૈલેજભાઈ તમે શું કરો છો
અત્યારે તો વાડીયે બેઠા છે
એમ છે કેમ તબિયત પાણી બધા સારા કે
તબિયત પાણી સારા જ છે હમણાં બગડી ગયા હતાા પણ હું ક હમણા પાસે સારા થઈ ગયા
એમ છે તબિયત પાણી કેમ ખરાબ થઇ ગયા હતા
એટલે હું કે જયારે વરસાદ ને ચાલુ વરસાદ ચાલુ વરસાદ ઢોર ને નિરણ ને એવું કરવા જતા ને એટલે થોડાક સરદી ને એવું થઈ ગયું તું
હા અમે પણ વાતાવરણ પલટો મારે એટલે આપડી કોમ્યુનિટી નબળી હોય તો આપણને પેલા ઉપાડ લઈ ને
હા જ નહી તો હું કવ ચાલે આપડે તો ગુજરાતી છે એટલે વાંધો ન હોય એટલો બધો
જોકે મને હમણાં પેલા પેલો વરસાદ થયો ને ત્યારે મુ પણ બીમાર પડી ગયો હતો કારણ કે પેલો વરસાદ ને અહીંયા હોસ્ટેલમાં એટલે જમવાનું ને આપણી ઇમ્યુનિટી થોડીક નબળી નબળી થઈ જાય તો તેના કારણે મને પણ ઉપાડી લીધા તો હું પણ લગભગ અંદાજીત કઈને તો સાત આઠ દિવસ ઘરે રોકાણ હતો ત્યારે મને સાત આઠ દિવસ તાવ આવ્યો એમ
એમ છે
હ મેક્સિમમ ત્ર ચાર દિવસ એક ત આવ્યો હતો એમાં બે બે દિવસ ન હોસ્પિટલ દાખલ માં રહ્યો હતો
હમ્મ હમ્મ હવે તો સારું છે ને?
હા હવે તો સારું છે પણ એમ કે આપણને વાતાવરણ પલટો મારે એટલે આપણે ઇમ્યુનિટી એ નબળી હોય તો આપણને પેલા ઉપાડી લે.
એવું કે અત્યારે કઈ બાજુ છો તમે?
બસ અત્યારે તો ઓ પી જી એ શું જુનાગઢ.
એ હવું છે શું કરો?
બછ જો કઈ નઈ સૂતોતો તો હમણાં કાલે કેમ્પમાં ગયા હતા બે સાત દિવસ પેલા હમણાં.
હ હ.
બાવીસ તારીખેથી તે અઠ્ઠાવીસ તારીખ સુધીનો કેમ્પ હતો મારે તો હું તેમાં કેમ્પમાં હતો ત્યાં અમને કોલ ના રાખવા દેતા.
હા હા.
હમ્મ હમ્મ અમે લોકો સોર્યા સોર્યા સુપી કોડ રાખતા તો અમને લોકોને ત્યાં જોતા.
એ ચોરી હવા યુઝ કરતા ફોન ને એમને?
હમ્મ એટલે અમને યા થી તો જોતા ને તો આપડે બાજુ બઉુ વરસાદ ન હતો તો હું હાલ ને હું કઉ કોલ બોલ કરું તો શું વરસાદ વરસાદ કેવું છે આપને
હાર મારો છે હું આજ એક એક દી કે એક કે દી એક હા જ નથી ક્યા પાછો તો હવાર મા હાર મારો પડી જતો.
હમ્મ એવું છે ને.
હા એટલે આજ નથી બાકી તો તો જ
હા એવું છે પર અમારે અહિયાં જુનાગઢમાં છેલ્લા બે દિવસ કાલ સવારનો નથી બાકી કે તો અહિયાયા પણ ખુબ બહુ એક ધારો હમણાં સાત દિવસ કેમ્પ આવ હતો સાતે સાત દિવસ વરસાદ હતો એમ.
તમારે કેમ્પમાં કેવાનું કેમ્પ હતો.
અમારે એવું આપતા મિત્ર આપડે કોઈ પણ ડિઝાસ્ટર આપ કે કોઈ પણ હોય ને આપડે.
હા હા.
તો તેને કેમ્પ જ હતો હમણાં સાત દિવસ કેમ્પમાં હતા અમે લોકો.
એવું છે.
ના કોઈ પણ માહિતી એટલે હમણાં પણ એવું શીખવાડ્યું અમને કે ભાઈ કોઈ પણ આપત્તિ હોય ડિઝાસ્ટર હોય તો આપણે આપદ મિત્ર તરીકે આપણે આપણા પરિવારની કે આપણા આજુબાજુને મિત્રોની કે આપણા ફ્રેન્ડસર્કલની કે આપણા સગા સગાવાળાને આપણે કેવી રીતના જાન બચાવી શકીએ.
મદદ કરી શકીએ એમને.
હા મદદ કરી શકીએ એ આપડી ઉપર પણ ડિઝાસ્ટર જોય તો આપડે કેવી રીતના તેમાંથી નીકળી શકીએ.
એવું છે એટલે શું કે આમ આપડે પૈસા ભરવાના કે ફ્રી હતું બધું.
ના ના ગવર્મેન્ટે ને ગવેર્મેન્ટ એ એમ વાય બી ને પ્રોવાઈડ કર્યું હતું. એમન. વાય બી અમને લોકોને સિલેક્ટ કર્યા અને અમને લોકોને
એમ છે એટલે હું કઈ નાના રહેવાનું કે રૂમે આવુંને પાછા જાવ
ના ના અમને લોકોને ત્યાં એટલા દિવસ ત્યાં જ રહેવાનું સાત દિવસ. અબ એમાં સાતે સાત દિવસમાં જમવાનું રહેેવાનું બધું ત્યાં ને ત્યાં એ ત્યાંને ત્યાં અહ લેક્ચર લેતાને અમને લોકોને ટ્રેનિંગ આપતા.
એ એટલે એ સાહેબ ઉપર આ રહેતા હે ને એમ ને?
હા અમારી સાથે સાબ સર ને બધા લેતા ને સાત દિવસ માં અમને લોકો ને પેલા દિવસે દોરડાથી કેવી રીતે આ આપણે દોરડાનો ઉપયોગ કરવો.
હ હ.
કોઈ પણ ડિઝાસ્ટર જેવુ હોય તો પછી એ બીજા દિવસે આપણે ફાયર બ્રિગેડવાળા આવ્યાતા.
હમ ફાયર બ્રિગેડવાળા આવે તો ફાયરબ્રિગેડ વાળા ત્યાં ઘણું બધું શીખવાડ્યું કે આપને કોઈ પણ વ્યક્તિને કોલ કરવો હોય તો કેવી રીતના કોલ કરીએ ને કેવી રીતના ત્યાં પહોંચી શકે ને એમ અમને લોકોને ઘણા લોકો એવી રીતના ફોન કરે છે. કે ભાઈ એકસ વાય જેડ હૂ બોલુ ને જે જગ્યાએ દાયરે થયું છે, તો અમને લોકોને તે એ ઇલાકાનુ નામ કે લોકેશન ખબર ના હોય તો અમે લો કો પોહચવામાં વાર લાગી જાય તો ત્યાં વધી જાય આગને એવી રીતે
એવું છે.
તમે લોકો એ અમને કોલ કરીને સરખી રીતે કહું કે ભાઈ હું આ ભાઈ બોલું એન્ડ આ જુનાગઢમાં કાળવા ચોકમાં આ જ ગયા એ આ ડિઝાસ્ટર થયું છે, તો તમે લોકો વેલી તકે પહોંચી જાવ એમ
એ એટલી બધી તમને તાલીમ આપી એમ ને
હમ્મ તો તમે લોકો ત્યાં પછી પહોંચી જાજે પોહોચી જાય કે તો પછી તેના અલગ અલગ નીચે લઈ ગયા પ તેને અલગ અલગ ગાડી બતાવ્યું
હ હ.
પછી ઘણું બધું સમજાવ્યું કે આવી રીતના આ લાઈટ થાય આવી રીતના આ બધું હોય પછી આવી રીતના કોઈ પણ ડિઝાસ્ટર થયું હોય તો આમા આમાંથી આવી રીતે અમે તમને બસાવી શકીએ ને
એવું છે, એટલે હું કેય તમને એ બધું શીખવાડતા અને તમારે નાના રહેવાનું બધું શીખ ને
હા ત્યાં ને ત્યાં ને ત્યાં રહેવાનું ને ત અમારે બધું શીખવાનું પછી ત્યાં અમને લોકોને એવું બીજા પછી બીજા જે એકસો આઠ આવે તો એકસો આઠ કોઈ પણ વ્યક્તિ મુકેલીમાં હોય તો કેવી રી તે સી. પી. આર દેવો ને તે સમજાવ્યું
હમ્મ.
હમ પછી એક દિવસ એન. ડી. આર. એફ ની ટી આવી એન. ડી. આર. એફ ની ટીમે અમને બ બધા વ્યક્તિને સમજાવ્યું કોઈ પણ વ્યક્તિ ને તરતા ન અડતો હોય તો આપણે કેવી રીતના તેમાંથી બહાર ની કળવુ ને એટલે કોઈ પણ વ્યક્તિ તરતા ન આવડતો હોય તો એ કે તમારે લોકો ને કઈ કામ ની કર પેલા થમ્સઅપની બોટલ આવે ને
હ.
તો તે થમ્સઅપની બોટલ ભેગી કરીને બધા વ્યક્તિ દશેક વ્યક્તિ દશક અ પની બોટલ ભેગી કરીને તેમાં વછાળેથી દોરી આર પાર કરી દેવાની કે
હ.
છિદ્ર કરીને મસાળેથી દોરી આર પાર કરી દેવાની તેમાં બાંધ દેવાની જેયકીન તર તાના આવડતાય તેને બાંધ દેવાની દે દસ બોટલ એટલે તે વ્યક્તિ ડૂબી ના શકે પછી હા તે ડૂબીના શકે એન્ડ પછી બીજું એવું કીધું કે દસ નાળેર લેવાના તો દસ માં છીદ્ર પાડી દેવાના તેમાં દોરી નાખ દેવાની
હમ્મ હમ.
તો તે દોરી થ્રુ તમે કોઈ પણ વ્યક્તિને બાંધાવ તો તે પણ વ્યક્તિ ડૂબી ના શકે ને બીજું એ કીધું તું કે રેસ્ટુબ એટલે બે કોઈ નાના નાના કેન લેવાના આપડે પાંચ પાંચ લીટર ના સાદા કે ના આવે
હમ્મ.
કે નાના પાંચ પાંચ લીટર ના કેન લઈ કેને તેની બંને વચ્ચે દોરી બાંધીને કોઈ પણ વ્યક્તિ જેને તક ન હોડ હોય તેને સ્પર્શ એટલે આટો મારી દેવા આટી વાળી દેવાની એમ.
હા એટલે આ બધે એવું કે આપડે ઘરમ આપડ જે સામાન હોય એનેથી બસી શકીયા એમને.
ના એટલે કોઈ પણ એક આપણે સાથે કઈ વસ્તુ ના હોય ને આપણે સાથે ઘર હાજરી હત્યારે એવી રીતે થ કદા.
એ એવું છે.
હમ્મ પછી એક દિવસ થ હા કેમ પૂરો થ ગયો પછ એક દિવસ સાયબર કાફે વાળા આવ્યો તો સાયબર કાફે વાળા પણ ઘણું બધું સમજાયું. તમને લોકોને કેવી કેવી રીતના અહિયાંથી આવો ક્રાઈમ થયો હોય તો તમારે કેવી રીત અમને જાણ કરવી પછી એક દિવસ આરટીઓ વાળા આવ્યા
હા.
વાળ એમને ઘણું બધું સમજાવ્યું કે ભાઈ રોડ ઉપર તમે બાઈક ચલાવતા હોય તો તમારી પાસે એટલી એટલી વસ્તુ જરૂરી છે એ એક તો પી. યુ. સી છે, પછી એક લાઈસન્સ અને એક ગાડીની આરસી બુક
એવું છે.
હા તે તમે જરૂરી છે કે બાકી ગમે લોકો તમારી પાસેથી કે મેમો અથવા દંડ કોઈ પણ રકમ વસૂલ કરી શકીએ આ તો તમારી પાસે આ એટલી વસ્તુ હોય તો તમે અમારી પાસેથી બસી શકો
એવું છે એ બધું હું કે તમને કેટલા જણા હોય બધાને સમજાવી એમ ને?
હમ પછી કે જો અમે લોકો તોય તમારી ગાડી ડિટેન મેમો ફાડી નાખ્યો હોય ને તમારી પાસે હાજરમાં ન હોય આ બધા પીયુસી છે પછી આરસી બુક છે લાઇસન્સ તમારી પાસે ઘરે હોય તો તમે પંદર દિવસની અંદર આવીને તે મેમો જીરો રૂપિયા થી ફાડી શકો છો એ કે તમારે કોઈ ચાર્જ ના ભરવો પડે કે
એવું છે. ને સર્ટિફિકેટ આપતા હો કે કઈ?
ને હા સર્ટિફિકેટ આપે આપ આપીએ ને એમને એ સર્ટિફિકેટમાં સાઈન બાઈન તમારું નામ બધું કરી નાખ્યું ને કીટ આપશે અમને લોકોને
એ એવું છે. હમ બાકી તમારા વરસાદ પાણી કેમ કે છે? જૂનાગઢમાં
બસ વરસાદ પાણી તો હાલમાં અત્યારે સારામાં સારા છે પણ હવે તો ભાવનાથ જવાનું વિચારી છે કેમ કે કાલે ગુરુ પૂર્ણિમા થાય તો કાલે ફ્રેન્ડ બધા ગયા હતા કાલે ગુરપૂર્ણિમા આપડે ભવનાથ ગુરુ પ્રાશાસન છે ને
હા હા
તો ત્યાં બધા ગયા હતા પણ હું નોતો ગયો કેમ કે ત્યાં મને ના મજ આવે. હું ત્યાં નતો ગયો તો બધા ફ્રેન્ડ ગયા હતા. એટલે તેને કઈ આજે મા પાસા જાય છે કે જે ફ્રેન્ડ બાકી હતા ને તો હાલો નહી કે આપડે જઈએ. મારે કઈ ઈચ્છા નથી કેમ કે મને બાર ફરવા જવાની એટલું બધી ના મજા આવે.
હમ
બસ એક તમે બધા સાથે હોય ને તમે બધા
હ હ
શું કહો તમે?
એમ કવ કે તો તો આજે એ બધા આજે ગયા હે એમ ને?
હા બધા આજે પણ ગયા એન્ડ તમે બધા સાથે હોય તો જવાની મજા આવે પણ અહિયાં થી તો બધા નોખ નોખા ફ્રેન્ડ સાથે જતા હોય તો અમારે લો કો ને ગાડી લઈને બીજા દોસ્ત છે તો એ આવ્યા તો હું કવ મારે નથી આવવું.
એ એવું છે. એટલે હું કે આપડે ખબર હોય તો
તેમાં મજા નો આવે એમ
આપડે ખબર હોય તો જયારે બારમાં ભણતા ત્યારે અમે ગ્યાતા ખબર હોય તો. અ આપડી સ્કૂલેથી લઇ ગયા હતા અમે મંદિર હતું ને
હા હા બધું આપડે સ્કૂલેથી લઈ હતા ને દસમું ભણતાં એને
હ હ
જો આપડે સ્કૂલે થી લઈ ગ્યાતા પ્રવાસ માં આપડે ક્યાં જમ્યા હતા?
હ હ હા હા તો ઈ આશ્રમે છે.
જમ્યા હતા ને ત્યાં જ અત્યારે ડાયરો છે.
એવું છે.
હા કાલે પણ ડાયરો હતો કાલે ત્યાં બિરજુ બારોટ, માયાભાઈ આહિર પછી અલ્પાબેન પ પટેલ ને પીયુષ સુથાર આવ્યો હતો તો કાલે ત્યાં અમે પહોંચ્યા બીજા ફન્ડ ગયા હતા.
હમ્મ એવું છે.
હ આજે કઈ ઈચ્છા નથી એટલે બધી જાવાની
એ બાકી હું તમારા પ્રેક્ટિકલ ને શું કે છે?
પ્રેક્ટીકલ ને બસ પ્રેક્ટિકલ ને તે તો સ્ટાર્ટ નથી થયા કેમ કે હમણાં રિનોવેશન હાલતું હતું ને કોલેજ નું એટલે કઈ પ્રેક્ટિકલ ને શરૂ નથી થયા પણ થિયરી ચાલુ છે.
એવું થિયરીનું આખો અઠવાડિયામાં એક લેક્ચર હોય કે આખા અઠવાડિયા ચાલુ જ હોય લેક્ચર?
ના ના અમારે આખું અઠવાડિયું લેક્ચર ચાલુ જ હોય કેમલે ઇંગ્લિશ ના એવું હોય કે ભાઈ સોમ મંગળ બુ નહીં પેલા એવું હતું સોમ મંગળ બુધ ગર્લ્સ પેલા પછી બુધ ગુરુ ને શુક્ર એટલે ગુરુ શુ શની ત્રણ દિવસ અ જેન્સ એટલે બોઈસને લેક્ચર હોય પણ હવે ટાઈમટેબલ સેન્જ થઈ ગયો સોમ મંગળ ગર્લ્સ ને બુધ ગુરુ બોઈસને અને શુક્ર શનિ બંને ભેગા ગર્લ્સ એન્ડ બોયઝ બાકી બીજા લેક્ચર તો કંટીન્યુ ચાલુ જ રહે અમારે
એવું છે
એટલે તમારું એવુ લે લેકસર તો બધા સાલું જ છે એમ ને થિયરીના?
હા એ એક થિયરી ના ક્લાસીસ તો મારે અત્યારે ચાલુ જ છે પછી રિનોવેશન ચાલે છે એટલે અમારે લેબ પેલા એવું હતું કે ક્લાસ તેને રિનોવે વેશન કરી નાખ્યા.
હ હા
સેમ ટુ માં અમારે બધું એવું હતું કે સેમ ટુ માં અમે લોકો ક્યારેક ક્યારેક લેક્ચર હોય ને ક્યારેક ક્યારેક લેક્ચર ન હોય કેમ રિનોવેશન ક્લાસ માં રિનોવેશન ચાલુ હતું.
હમ હ
હમ એટલે તેના કારણે કઈ ન ભેગું થતું એટલે
અત્યારે હું કે તમારે તમે શું કયું કપાનું કયું બી વાવ્યું છે તે એમ કહું કપ પ્પા તમે વાયયો છે હે એનું કયું બી વાયુ છે.
મેં આપડે ઓલું અંબાણી ફાઈવજી નથી આવતો
હા હા
કહેવાયું એટલે તેમાં દવાનો છટકાવને કરી શકીએ ને નેદવા બેેદવા ન ને એટલી બધી જરૂર ના પડે એટલે જ અમે તે અંબાની ફાઈજી હોય
એ એવું છે કે હમણાં યે અમ એક ખેતરમાં એ વાયુ હો
હમ હમ
એ હારો ગયો ત બીજામાં મારે બાકી હતું ગોતવા ગયો તો કઈ મળ્યો નહી ત હું ગમ ગઈશ મિત ભાઈ એ વાયુ હોય તો પૂછ ઇલે એમ કઈ
હા અમે લોકો એ તે જ વાય તો અમેં લોકોએ તો સ્ટાર્ટિંગમાં કોરવા નો કર નાખ્યો તો એક લગભગ અત્યારે તો દોઢક મહિના નો થઈ ગયો છે કપ્પા
એવુ છે.
હ સ્ટાર્ટિંગમાં કર નાખ્યું તો એટલે દોઢ ટક મહિના નો થઈ ગયોશે લગભગ તો તે અમે ક્યાંથી કેસરિયા થી નઈ નઈ મારા ગામમાં માર કાકા ને એગ્રો છે ને
હા
તો તે યાંથી બધું મગાયે ને તો તેની જોડે જ મે મગાવી લીધો તો વધારે
એમ એટલે હું કે હમણાં કપ્પાને બહુ બ વપરાતો હોય વધારથી કઈ મળતું નથી બી અ એક લંબાઈ તો સરસ ઉગય એમ બધું હા બોલું વરે છે. કંઈ એટલા બધા જ જંતુ નથી લાગતા તયે મારા ફાધર કેય કે કે ઈ વાઈ દઈએ પાછો બીજો બીજે બાકી હતું ને જે એમાં થી પણ કઈ મળ્યું નય હુ કવ મારા દોસ્તાર બીજ વાયુ પૂછી લઈ હાલો ને હુ કવ
હમ હમ કેમકે અત્યારે તેમાં એક કપવામાં એવુ છે કે કોઈ જેવ જવા તો સીતાય ને સારામાં સારું પ્રોફિટ થાય એમ
એવું છે.